હા જય શ્રી કૃષ્ણ બસ કઈ નહી મજામાં છું, તમે કેમ છો?
બસ મજામાં છું. કઈ ની હવેઆ બધા નું કામ થઈ ગયું હવે આ બસ હોવાની તૈયારી છે. તો આ થોડા મમીને પ ગમાં દુખતું હતું. તો મેં કીધું ચાલો મમ્મી ને કીધું લાવો દબાવી આપું દવા લગાવી આપું.
બિલકુલ આ તો બહુ સારા સંસ્કારો છે જો આપણે આપણા વડીલોની સેવા કરીશું અ તો આપણને કોઈને કોઈ સારા મતલબ આવા પ્રયા આવા પુણ્ય આપણને આગળ આપણને કામ લાગશે અને આપણને જોઈને ને આપણા બાળકો પણ આવા સારા સંસ્કારો શીખશે.
હા એ તો છેજ મને જોઈને પણ મારા છોકરા મારા છોકરો પણ મને એમ કે છે કે મમ્મી લાવો હું લગાવી આપું. તો એજ આપણને મતલબ એજ આપણું ભવિષ્ય છે.
બિલકુલ સાચી કહો છો તમે અમ હા આપડે જો આપડે આપણા માતા પિતાની સેવા કરીએ આપણા સાસુ સસરાની સેવા કરીએ એ તો જો આપણા પારંપરિક સંસ્કાર છે. આપણા ભારત દેશ આપ એના આવી જે સંસ્કાર છે એના માટે તો જાણીતું છે કારણ કે બીજી બધી સંસ્કૃતિમાં એકદમ ન્યુક્લિયર ફેમિલી નું વધારે પ્ર છે. આપણે જે ભારત દેશ છે એમાં જ સંયુક્ત કુટુંબની મતલબ પરંપરા રહી છે. તો એમાં આપણે વડીલો સાથે રહેવા અ આપણા સંસ્કાર છે. એમનાથી આપણે કેટલું બધું જ્ઞાન મેળવીએ છીએ. એમ ના અનુભવ થી આપણને પણ કેટલી બધી શીખવામાં મળે છે અને મોટા વડીલોની સેવા કરવા કરવું એ તો આપણે આપણું ધર્મ સમજીય છીએ.
હા એતો તમે બરાબર કેવો છો માતા પિતા ની મતલબ સેવા એ જ આપણી મતલબ જીવનનું સૌથી મહ મોટું આપણું જીવન મતલબ એ છે. કારણ કે માતા પિતા આપણા જીવનમાં શું એક સૌથી અમૂલ્ય વ્યક્તિ છે. જેઓ આપણને મતલબ જમમાં આપે છે આપણને મોટા કરે છે, ઉછેરે છે. આપણને કેટલું આમ શિક્ષણ અપાવે છે. જીવનમાં આગળ વધવા માટે આપણને અ સારા રસ્તાઓ બતાવે છે. અ સતત મતલબ એવું માર્ગદર્શન આપે છે. તો આપણે છે ને જન મ થી પણ જ્યાં સુધી મોટા થઈએ છે ત્યાં સુધી માતા પિતા પોતાના સુખ આરામ અને પોતાની ઈચ્છાઓને છેને ત્યાગ કરી દે છે અને આપણા માટે જેટલું હોય તેટલું અ એ લોકો આપણા માટે અ બધું જ કરે છે. આપણા ભવિષ્ય માટે મતલબ એટલું બધું કરે છે ને કે આપડે તો એમના એ લોકો નું કોઈ દિવસ આપણે અ જ ચૂકવી જ ના શકીએ.
બિલકુલ સાચું કહો છો તમે કે આપડ કેટલા પણ બિલકુલ લ આપણે કેટલા પણ પ્રયત્નો કરી લઈએ કેટલી પણ એમની સેવા કરી લઈએ પણ એમને જે આપણા માટે જે બલિદાન આપેલા છે એમને જે આપણા માટે જે અ આપણું ભવિષ્ય આપણા ઉછેર માટે માટે જેટલ યોગદાન આપી શક્યા છે એના આપણે અ પૂરી ઉમર આપે એમના છે અરજદાર રહી છે. તો એના માટે એવું છે કે આપણે કેટલા પણ એમને સારા અ અ એ કરીએ તો પણ આપણે એમને એમના ઉપકારો આપણે નથી આપડણે ચુકવવીને એ આપણે આપણે હંમેશા એમના માટે કર્જદાર જ રહીશું આપણે.
હમ એ તો તમે બરાબર કેવો છો કારણ કે જો નહી આપણી માતાઓ આપણને મતલબ બાળકને કેવી રીતે આપણને નવ મહિના સુધી પોતાના મતલબ પેટમાં રાખે છે. આટલા બધા અસંખ્ય કષ્ટ સહન કરીને તેને જન્મ આપે છે અને જન્મ પછી પણ છે ને તે મતલબ પોતાના બાળક ને સંભાળ એવી રીતે રાખે છે ને એમાં એ કઈ અકસર છોડતા નથી અને બીજી તરફ આપણા જે પિતાજી હોય છે તે મતલબ છે ને આમ પરિવાર ની બધી જરૂરિયાતો પૂરી કરવા માટે છે અનેને રાત દિવસ એટલી બધી મહેનત કરે છે. કે મતલબ એ પોતાનું પણ કઈ પણ જવા મતલબ પોતાની જરૂરિયાતો કઈ પણ એ પાડતા નથી અને છેને પોતાના સંતાનો માટે પણ છેને અ એટલા બધા સારા સંસ્કારને સુખી જીવન આપવા માટે સતત મતલબ પ્રયત્ન કરતા રહે છે.
બિલકુલ પોતાની જે ઈચ્છાઓ છે એને પૂરી નથી કરતા પરંતુ પોતાના જે જે બાળકો છે એમની ઈચ્છા પૂરી કરવાના એ પૂરા પ્રયત્ન કરે છે બિલકુલ એકદમ સાચી વાત કરી તમે કે જે માતા પિતા છે એ પોતાના બાળકો માટે કેટલા મતલબ એવા અ પોતાની એમની જિમ્મેદારી નિભાવવા માટે એ પોતે કેટલા સક્ષમ કેટ મતલબ એ રહે છે તો આપણે જયારે આપણી વારી આવે ત્યારે આ આપણેે પણ પાછળ નહી પું પડવું જોઈએ અ મા કારણ કે માણસ છે એ પ્રેમ નો સો વધા રે છે એને પ્રેમની જરૂરિયાત હોય છે તો જયારે ગડપણમાં એમને આપને જરૂરિયાત હોય તો આપણે જરૂરથી ત્યાં હાજર રહેવું જોઈએ અને એમની સેવા કરવી જોઈએ.
પેલા નહી ભ એ તો તમે બરાબર કેવો છો ને માતા પિતાનો પ્રેમ કેવો હોય છે નિસ્વાર્થ હોય છે મતલબ એ પોતાના પ્રેમમાં કોઈ મતલબ આવી રીતે કમી રાખતા નથી મતલબ ક્યારે પણ પોતાના સંતાન પાસે મતલબ અઅ પોતાના મતલબ બાળક માટે સંતાન માટે છે ને કોઈ સ્વાર્થ નથી રાખતા સંતાનના સુખ માં જ તેમનું સુખ હોય છે એ તો જો જોવા મળે છે કારણ કે જો સંતાન જયારે પોતાનું બાળક બીમાર પડે છે ત્યારે માતા પિતા સૌથી વધારે ચિંતામાં થ ચિંતા ચિંતિત હોય છે. કારણ કે જેઓ તેઓ છે ને પોતાના સંતાનને કોઈ પણ મુશ્કેલીમાં જોઈ શકતા નથી અને તેમને સહન કરવા માટે આવી રીતે અ કેટલી બધું ધ્યાન રાખે છે.
બિલકુલ સાચું કહો છો તમે એ સતત પ્રયાસ કરતા રહે છે તો એના માટે આપણને પણ હા એવું જ હોવું જોઈએ કે જયારે એમને આપ આપણા ભવિષ્યના ઘડતર માટે એટલા બધા યોગદાન આપ્યા છે તો જ્યારે આપ આપણે પણ એમની સેવાનો સમય આવે ત્યારે આપણેે પણ કદમ પાછી નહી મૂકવો જોઈએ અને સારી રીતે પ્રયાસ કરીને અને એમની સેવા કરવી જોઈએ એમની બધી હાજરી ઉઠાવી જોઈએ એમના પ્રત્યે પ્રેમ ભાવ સમાન રાખવો જોઈએ. તો એ વડીલો બસ એ એજ તો હવે ઈચ્છે છે એ
હા હેપી બર્થ હુમ એ તો તમે બરાબર. કેવું છો કે મતલબ મા બાપ તો છે તો જ જીવન છે કારણ કે જો પણ હમણાં આજનો ટાઈમ આજના યુગમાં મતલબ છે ને એવું એવું કળિયુગ ચાલી રહ્યું છે કે ઘણા લોકો છે ને હવે પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છે કે માતા પિતાને છે ને પૂરતો સમય પણ નથી આપતા. અને કેટલાક લોકો તો એવા હોય છે કે પોતાના માતા પિતા ને કઈ ગણતા જ નથી. અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે આ આવી સ્થિતિ સમાજ માટે કેટલી દુઃખદ હોય છે કે માતા પિતાની સેવા માત્ર મતલબ અ ખાલી સેવા જ નથી. તેમનો પ્રેમ તેમનું સન્માન તેમની લાગણીને પણ અ કેટલું અ ઠેસ પહોંચાડે છે.
બિલકુલ સાચું કહું છું આ બધા જ લો અ પ્રકારના લોકો આપણે અહિયાં જોવા મલે છે જે લોકો આપણા માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકે છે એ એ લોકો એવું નથી વિચાર કરતા કે એ પણ કોઈ દિવસ વૃદ્ધ થવાના છે તો એ પોતાના બાળકોને એવા જ સંસ્કાર આપી રહ્યા છે કે જયારે અ એ લોકોનું સમય એવું આવશે ત્યારે એ લોકો માટે પણ અ આવ આવી અ પરિસ સ્થિતિ ગોઠવી શકે છે એટલે જયારે તમે આ જ અ એમના માટે અ સમય નથી કાઢી શકતા તો તમારા બાળકો કેવી રીતે કાઢી શકશે તો આ એક મોટો પ્રશ્ન છે અને આપણા સમાજ અ માં આવી અ જે અ વડીલોની જે દુર્દશા થઈ રહી છે એ તો બિલકુલ શર્મશાળ છે. એવી નહી થઈ જ થવી જોઈએ.
હમ એ તો તમે બરાબર કો છો કારણ કે જયારે જો માતા પિતા વૃદ્ધ થા અગર જો ત્યારે આપણે તેમને સહારો ના આપીએ તો તેનો શું મતલબ આપણે સંતાન થવાનો કારણ કે જો અ વૃદ્ધ થાય તો તેમની તબિયત નું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમની જરૂરિયાતો પણ પૂરી કરવી જોઈએ તેમને સમય માટે અ તમે અ તેમનો સમય બીતાવવા માટે આપણે તેમને સાથે લાગણી ભરેલું આપણું સ મતલબ એવી રી આપણે એમની સાથે વાતો કરવી જોઈએ કારણ કે તે મતલબ સ પોતાની જવાબદારી છે. હવે વૃદ્ધાશ્રમમાં અગળ જો માતા પિતાને આપણે અ એકલા મૂકી આવીએ તો તે તેમની મતલબ વ વાત તેમનું મતલબ અ આમ કેટલું અ એ કહેવાય છે કે મતલબ અ તે લોકો મતલબ આમ કઈ બાળકો કહેવાના લાયક જ નથી.
બિલકુલ સાચું કહો છો તમે આ બહુ જ અ દુઃખદ ઘટના છે એવું નહી હોવું જો કારણ કે અ જે લોકો અ અ વૃદ્ધ અ લોકો ના સન્માન કરતા નથી જાણતું વૃદ્ધા લોકોની કાળજી કરતા નથી જાણતું તો એ પછી પોતા- તના માટે કઈ પ્રકારની અ મતલબ એવું વળતર અ એ લોકો અ વિચાર છે કે એમના અ છોકરાઓ એમ એમના સાથે કેવા સા કેવા પ્રયત્નો કરશે જયા એ વૃદ્ધસ્થામાં આવશે તો તો બહું મો તો પ્રશ્ન છે અને બહુ અ એવી વસ્તુ છે કે અ નહી થવી જોઈએ કારણ કે આપડા સંસ્કાર છે કે આપણને આપણા બા અ માતા પિતા પોતાની સેવા કરવું આપણે આપણા સ ધર્મમાં પણ જોવામાં મળે છે કે કેટલા અ શ્રવણ જેવા અ અ એ થઈ ગય થઈ રહ્યા છે ઉદાહરણ હા અ રામ અ રામ ભગવાને પણ આપણું અ કે અ આપણું પોતાનો મતલબ અ પિતાનો વચન નિભાવવા માટે અ અ વનવાસ
હા... એ તો તમે બરાબર કેવો છો. માતા હમ માતા પિતા શું. માતા પિતા શું અ આપણા જીવનની મતલબ સૌથી મોટી સંપત્તિ છે તેમનો પ્રેમ ત્યાગ મતલબ તેમનું માર્ગ દર્શન આપણા જીવન માટે કેટલું અમૂલ્ય છે. માતા પિતાનો આદર કરવો અને તેમની સેવા કરવી તે અને તે એમને આપણે હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ માત તા પિતાની સેવા એજ આપણી સાચી પૂજા છે. જે વ્યક્તિ મતલબ પોતાના મા બાપ ની સેવા કરે છે તે જીવનના અ આગળ વધી શકે છે.
બિલકુલ ચાલો તો આપણે ફરી મળીશું અને આ ટોપિક પર વાત કરીને ચર્ચા કરીને બઉ સા સારું લાગ્યું.
હા મને પણ ચાલો મળીએ.
હા.
જય શ્રી કૃષ્ણ.